કેમ છે?
હું મજામાં છું, તું કેમ છે?
હું પણ મજામાં છું આજે કોલેજમાં ગ્રામ વિષય વિષ પર પ્રોજેક્ટ મળ્યો હતો વિચાર્યું કે તારી સાથે વાત કરું.
વા ખુબ સારસ વિષય છે ગ્રામ ન વિકાસ એટલે દેશનો વિકાસ.
હા કારણ કે આપણા દેશમાં હજુ પણ ઘણા લોકો ગામ ગામોમાં રહે છે જો ગામડાના ગામડા આગળ વધે તો આપણા આખો દેશ આગળ વધે.
બિલકુલ એકદમ સાચું મારા મતે ગ્રામ વિકાસની શરૂઆત તો શિક્ષણ થવી જોઈએ.
એ કેવી રીતે?
જો ગામના બાળકો સારી રીતે ભણશે તો તેઓ ભવિષ્યમાં સારી નોકરી મેળવશે. અથવા પોતાના વ્યવ શરૂ કરી શકે તેમજ શિક્ષિત લોકો સમાજ પર સારા નિનીણય એવુ લઈ શક
હા અને ઘણા ગામોમાં હજુ પણ છોકરીઓ છોકરીઓને ઉચ્ચ શિક્ષણ પૂરતું તક મળી શકતી નથી.
બિલકુલ સાચી કહ રહી છે દરેક માતા પિતાએ દીકરા દીકરીને સમાન શિક્ષણ આપવું જોઈએ.
હા અનેને આજે ડિજિટલ શિક્ષણનો પણ સમય છે ગામ ગામમાં શાળાઓમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટ હોવું જોઈએ.
બિલકુલ સાચી વાત છે જેથી ઇન્ટરનેટનો ઉપયોગ વિદ્યાર્થીઓ ઓનલાઈન કોર્સ વિડીયો અને નવી માહિતી મેળવવા માટે કરી શકે.
હા શિક્ષણ પછી આરોગ્ય ની વાત કરીએ આપણા ઘણા લોકોમાં લોકો સા સારવાર માટે શહેર જવું પડે છે.
બિલકુલ સાચું છે ગામના સારી હોસ્પિટલ દવાઑ ખાનાઓ અને એમ્બ્યુલન્સની સુવિધા હોવી જરૂરી છે.
એ વાત તો સાચી છે નિયમિત આરોગ્ય કેમ્પ પણ યોજવો જોઈએ તેથી ગામડાના લોકોને સુવિધા પૂરતી પડે.
બિલકુલ આરોગ્ય માટે ખાસ કરીને બાળકોની અને ગર્ભવતીની મહિલાઓની આરોગ્ય તપાસ કરવા માટે ખૂબ જ જરૂરી છે.
બિલકુલ જો સ્વચ્છતા સ્વચ્છતા રાખીએ તો આરોગ્ય સાથે એ સ્વચ્છતા જોડાયેલી રહેશે.
બિલકુલ આરોગ્ય સાસે સાથે સ્વચ્છતા જોડાયેલી છે જો ગામમાં ગંદકી હશે તેથી મચ્છર અને બીમારીઓ વધશે એ માટે સ્વચ્છતા જરૂરી છે.
એ વાત તો સાચી છે દરેક ઘરમાં શૌચાલય હોય અને લોકો તેનો ઉપયોગ કરે તે તે માટેની જાગૃતિ લાવવી જોઈએ.
બિલકુલ કચરો કચરા પેટીમાં રાખવું જોઈએ ના કે રસ્તા પર એ જરૂરી છે.
હા બધા ગામના લોકોએ અને સરકારે બ સ ગામના અ ગામમાં કચરા પેટીની સુવિધાઓ આપવી જોઈએ. અને લોકોને સમજાવવું જોઈએ કે કચરો કચરા પેટીમાં જ લખવો એની જાણકારી આપવી જોઈએ.
બિલકુલ.
તો ચાલ હવે પાણીની વાત કરીએ ઉનાળામાં ઘણા ગામોમાં પાણીની તકલીફ થાય છે.
સાચી વાત છે વરસાદી પાણી નું સંગ્રહ કરવો ખૂબ જરૂરી છે જેથી ઉનાળામાં કામ આવે એ માટે ચેકડેમ અને તળાવો બનાવવા જોઈએ ને પાણી બચાવવું જોઈએ જેથી જ્યાં પાણી પાણી ન મળતું હોય ત્યાં પાણી પર્યાપ્ત થઈ શકે.
હા લોકો પણ પાણીનો બગાડ ન કરે એ મહત્વનું છે.
બિલકુલ હવે ખેત હવે બિલકુલ અને સાચી વાત છે પાણી વગર જીવન શક્ય નથી.
એ વાત તો સાચી છે હવે ખેતીની વાત કરીએ જો ખેડૂતો ગામની આ ગામની આર્થિક વ્યવસ્થા નો એક આધાર છે.
બિલકુલ સાચી વાત છે ખેડૂતોને આધુનિક ખેતીની તાલીમ આપવી જોઈએ.
અ ડ્રિપ ડ્રિપ ઇલેગેન્સ અને જેવી પદ્ધતિઓને પાણી બચાવી શકે.
બિલકુલ ડ્રીપ ઇરીગેશન અને સ્પ્રિન્કલર જેવી પદ્ધતિઓથી પાણી બચાવી શકાય અને સારી ગુણવત્તાના બીજ તથા ખાતર સમયસર મળવા જોઈએ જેથી ખેતીનો વિકાસ થાય અને પર્યાપ્ત વિકાસ. કરવામાં મદદ થઇ શકે.
હા અને ખેડૂતોને પાક પાક વીમો વિશે પણ જાણકારી હોવી જોઈએ.
બિલકુલ ઘણા ખેડૂતોને પાક વીમા વિશેની જાણકારી હોતી નથી અને સરકારી યોજનાની માહિતી પણ હોતી નથી.
હા ગામમાં માહિતીનું કેન્દ્ર હોવું જોઈએ.
બિલકુલ માહિતી કેન્દ્રોથી તેઓને યોજનાઓ અને વીમા પાક વીમા વિશેની માહિતી મળે અને તેનો લાભ ઉઠાવી શકે તો રોજગાર વિશે કઈ.
મારા માતે ગામમાં નાના ઉદ્યોગોનું શરૂ કરવું જોઈએ.
જેમ કે પાપડ અથાણા હસ્તકલા દૂધ વગેરે ઉત્પાદનો.
હા બિલકુલ જેથી લોકો શહેરમાં શહેરમાં કામ શોધવા ન જાય અને પોતાના ગામમાં જ વ્યવસાય શરૂ કરી શકે.
મહિલાઓ માટે સ્વસ સ્વસહાય જૂથો ખૂબ ઉપયોગી છે.
સાચું છે મહિલાઓની નાની બચત કરીને પોતાને વ્યવસાય શરૂ કરી શકે.
બિલકુલ આજકાલ ઘણા ગામોમાં મહિલાઓ સફળ ઉદ્યોગ સાહસિક બની રહી છે.
અ અન્ય ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી, કરી રહ્યા છે, અને તે જરૂરી છે.
બિલકુલ ગામમાં ઇન્ટરનેટ હશે તો ઓનલાઇન બેન્કિંગ, શિક્ષણ અને સરકારી સેવાઓનો લાભ લઈ શકે.
હા વિદ્યાર્થીઓ માટે પણ ખુબ ફાયદાકારક છે.
સાચું છે સાથે સાથે રસ્તા અને પરિવહની સુવિધા પણ મહત્વની છે.
હા ખરેખર સારા રસ્તા હશે તો ખેડૂત સરળતાથી પોતાનો માલ બજારમાં લઈ જાય શકે.
બિલકુલ સરળ તાથી માલ લઈ જઈ શકે, અને બાળકોને શાળા માં જમવા માટે પણ સરળતા રહે.
એ વાત તો સાચી છે અને વીજળીની સુવિધા વિશે શું કેહેવું?
ગામમાં ચોવીસ કલાક વીજળી મળવી જ જોઈએ.
અને સોલર એનર્જી નો ઉપયોગ પણ વધારવો જોઈએ.
બિલકુલ. તે પર્યાવરણ માટે ખૂબ સારું છે.
હા પર્યાવરણની વાત નીકળી છે તો વૃક્ષારોપણ કરવું એ આપણા ગામડા અને સ્વાસ્થ્ય માટે સરસ છે.
બિલકુલ એકદમ સા સારું છે, દરેક ગામમાં દર વર્ષે વૃક્ષારોપણનું અભિયાન થવું જ જોઈએ.
હા વૃક્ષ વૃક્ષ હવા શુદ્ધ રાખે છે અને ગરમી ગરમી થી બચાવ કરી શકે છે.
હા બિલકુલ અને વરસાદ માટે પણ મદદરૂપ બને છે.
હા પર્યાવરણ એ આપણા સ્વાસ્થ્ય માટે એક મહત્વ મહત્વનો આધાર છે.
બિલકુલ યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહન પણ મળવું જ જોઈએ.
એ વાત તો સાચી છે. યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહન મળવું જોઈએ. જેથી જેથી સ્વાસ્થ્ય સારું રહે અને ખરાબ આદતોથી દૂર રહી શકાય.
ગામમાં પુસ્તકાલય અને વાચન કેન્દ્રો હોવા જોઈએ.
અમ જેથી યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે અને આગળ આગળ વધી શકે, ભણી શકે.
બિલકુલ આજે ઘણા વિદ્યાર્થીઓ અ યુપી એસ સી, જીપી એસ સી એસ એસ સી જેવી પરીક્ષાઓની તૈયારી કરી છે.
હા જો ગામડામાં સારી સુવિધા મળી શકે તો તે તે લોકોને શહેર જવું જ ન પડે.
બરાબર. ગામમાં યુવા મંડળ પણ સક્રિય હોવું જોઈએ.
યુવાઓ યુવાઓને સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને જાગૃતિ કાર્યક્રમો કરી શકે છે.
બિલકુલ ગ્રામ સભામાં લોકોની ભાગીદારી પણ વધવી જોઈએ.
હા લોકો પોતાના ગામની સમસ્યાઓ વિશે ઉલ્લેખામ કરી કરી ચર્ચાઓ કરી શકે જેથી સમસ્યાઓ દૂર થઈ શકે.
બિલકુલ અને ઉકેલ માટે મળીને કામ કરી શકે.
તો ટૂંકમાં કહીએ તો શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પાણી ખેતી, રોજગાર અને ડિજિટલ ટેકનોલોજી, રસ્તાઓ, વીજળીઓ અને પર્યાવરણ આ બધું ગ્રામ ગ્રામ વિકાસ માટે જરૂરી છે.
બિલકુલ એકદમ સાચું જો સરકાર અને લોકો સાથે મળીને કામ કરે તો દરેક ગામ વિકસિત બની શકે.
અને જયારે દરેક ગામ વિકસિત બને તો ભારત ખરેખર વિકસિત બની શકે, એમ કેહેવાય.
બિલકુલ દરેક ગામ વિકસિત બની શકે ત્યારે જ ભારત ખરેખર દેશ વિકસિત દેશ બની શકે હા વિકસિત ભારતનું સપનું ત્યારે જ પૂરું થશે.
આજે ખુબ આજે ખુબ સરસ ચર્ચા થઈ.
મને પણ ખૂબ જ આનંદ આવ્યો અને સારું સારી જાણકારી મળી અને વિકાસ દેશના વિકાસમાં ભાગ કેવી રીતે ભજવો તે પણ
સારું. હવે ચાલ ફરી વાત કરીશું.
જરૂર બાય.
બાય.